તમાર અવાજ
હલો
હલો વિકુ
હા મિત્ર
તમારે અવાજ નથી સંભળાયી રહ્યો હતો.
હા મિત્ર વિશપોસ્ટ આવતો છે. બોલો ને
હા હા હા તમે શું કરી રહ્યા છો મિત્રો?
કઈ ની મિત્રો અવે ખાય ને અવે એટલે કે ખાઈને પછી અમે મિત્ર જોડે ઉપર ટેરેસ પર ચર્ચ કરતા તા અને આ ચર્ચા ફીડ
હા હા તમને મારા અવાજ સંભળાયી રહ્યો છે ને
હા મિત્ર સ્પષ્ટ આવતો શે બોલો ને
હા હા હા તો મિત તો મિત્ર તમે અમના શું કરી રહ્યા કોલેજ કરી રહ્યા છો સ્કૂલ માં ભંણતા છો
નઈ મિત્ર હવે મારું જે બારમાનું હતું જે ચોડા ભણતો હતો તો. ડિગ્રી લઈને આવી હું વલસાડ આવી રહ્યો છું. તો વલસાડ આવી ગયો છું તો મિત્ર
એમાં કઈ અવાજ નથી સમ
નેહ
તો પણ થી આવતો તમે જરાક નેટવર્કમાં જશો કે હલો તો કઈ તમારી સાથે વાત કરાવાની તમે ફ્રી હશો અમના
હા મિત્રો ફિશ શું બોલો ને
હા હા હું તમને ટેકનોલોજીનો ઉપયોગ આપના સામાન્ય જીવનમાં એના વિશે તમને થોડું જનાવા માંગું છું તમે શાંતિથી સાંભળશો.
હા મિત્ર બોલો ને
થીકીએ હમણાં કેટલું બધું આગળ વધી ગયું છે. ટેકનોલોજી કેટલું બધું આગળ વધી રહ્યું છે તમને ખબર જ હશે ને
હા મિત્ર
હા હા તો તમને ખબર હશે કે એમના આમના સ્માર્ટફોન આપના જીવનમાં કેટલું બધું ઉપયોગી બની ગયો છે. જ્યાં કેટલા પણ દૂર રહીએ તમને કોલ કરી શકીએ ને એ બધું હા હા તમને ખબર જ હશે ને એ બધું.
હમ
મ હા તમે સ્માર્ટફોનના ઉપયોગ બી કેટલા બધાં છે. કોઈ પણ વસ્તુને જો સર્ચ માર ને જોઈ શકે. કે ગૂગલ પર થીમ ઘણી બધી એપ્લિકેશન છે એના પરથી આપણે કઈ બી દુનિયાનું બધું જાણી શકીએ. કે કઈ બી રિ શકયથી માડી ને બધું ઘણું બધું ઉપયોગી
હલો.
હા તો તમને મારો અવાજ સંભાળે છે ને?
ક બોલને.
હા હા તમને કે રીતે તમને ટેકનોલોજી કેટલી ઉપયોગ જીવનમાં આવી ગયું છે તમને એતા ખ્યાલ જ છે એ બધુંને બધ સિસ્ટમ છે ડિવાઈસ તે એના વિશેે તમને ખબરજ હશે ને બધું હમણાં ટેકનોલોજીમાં અમને કઈ પણ સેન્સર લાગેલા કય પણ વસ્તુ ની તે તેની યુઝ કરીએ તે.
હા મિત્ર.
હા હા. તો તમને એક આપણા જીતુ જાગતુ એક ઉદાહરણ છે કે એ મોબાઈલ આપણા જે હાથમાં
હા મિત્રો બોલ.
જેસે કી એમના એટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેમ કે આના ખેતર આપણે ઘરે જ જોયે તો ખેતરમાં બ પાણી માં પાણી માટે પંપ ને બધું વગેરે વગેરે ઘણું છે. તો મિત્રો તમને ટેકનોલોજી વિશે કઈ હજુ જાણવા માંગો છો કે તમે કઈ સવાલ કઈ પૂછવા માંગો છો કે?
હા મિત્ર. તો મિત્રો તમને ખબર હસે તમે માહિતી આપશો.
તમને સાના સાના વિશે જાણવું છે કઈ તેમ પૂછી શકો.
તો મિત્ર ડિજિટલ સેવા છે જે તમને ખબર જ છે કે વડીલો સે જે કોઈ પણ એવા જે હાલના સમય માં બધાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા તો મિત્રો જે આપણે ખબર છે કે આપણે તે પેલાના સમયના એટલે વડીલો હતા જે આજે પણ આણની સમક્ષ એ લોકો ને ટેકનોલોજી વિશે કોઈ પણ એમ આપણી વાતો કરતા હશે તો એમાં એ લોકોને કઈ અજાણ્યા જેવા વર્તન કર તા હતા તો મિત્રો એના વિશે થોડું તમ અથવા તો સેના વિશે ચાર પાંચ વાકય કહી શકો છો?
હા હા તમને હું જણાવું તો મિત્ર જે વડીલો હોય ને તે એ લોકોના આ સમયમાં આવી બધી આટલી બધી ટેકનોલોજી હતી નઈ. એટલે એ લોકોના તા એ સમયમાં જયારે બધું આવિષ પેલું આવિષ્કાર ને બધું નઈ કર્યું હતું એટલે એ સમયમાં એવું બધું ટેકનોલોજી ટીવી ની વધું એના બધા એ એમની પછી થી આવી એટલે એ લોકો એ તો મિત્ર તને મારા અરે તો મિત્રો તમે જે સવાલ કે તમે બે વડીલો છે એ લોકો પેલા થી લઈ પેલા આપ આપણે છે જે નાન નાનપણ થી જ આપણે બધું વસ્તુ નું યુઝ કરી રહ્યા છે. ટીવી, મોબાઈલ ને બધા નું ત્યારે વડીલો હતા તે એ લોકો ના પેલ પેલાના સમયમાં આટલી બધું વસ્તુ નઈ હતું ને આ બધું અમનાથી એ લોકો જયારે વડીલ જેવા થતાયા ના નાનપણથી ત્યારે એ બધું વસ્તુ આયવુ એટલે લોકો બધા અજાન પડે છે. તો મિત્ર હજુ કઈ પૂછવા માંગો છો તમે?
હા તો મિત્રો તમે એ વાત કહીએ ખુબ જ સરસ અને એમાં જાણવા જેવું મળ્યું તો મિત્રો મારા મનમાં હજુ એક સવાલ થ- થતો છે તો હું તમને કહું છું કે મિત્રો આ એ ડિજિટલ સેવા જે એમાં વ્યક્તિઓ હોય છે જે એટલે ઓનલાઈન શોપિંગ કરતા હશે તો એ શોપિંગ કરવું તો જરૂરી જ છે પણ એ શો શોપિંગ તો થતી જ છે. પણ આજે સાયબર ક્રાઈમ એટલે કે કેટલીક એવી એપો છે જેના વડે ઓટીપી સ્કેન થતા હોય કે પછી કોઈ પણ એ માહિતીઓ છે જે બેક બેલેન્સ એમ ડાઉન થતી હોય કે પછી કપાતી હોય તો એના વિશે કો બે ચાર એવા તત્વો કહો કે જેમાંથી આપનું જે નીતિ છે જે એટલે કે કહીએ તો કે કોઈ પણ જાતનો એમ ગુણો ના થાય જે જેનાથી નાગરિકો સે જે છેતરપીંડી ન થાય તો મિત્રો તમે એના વિશે વાત કરી શકો છો?
હા મિત્રો આપણે કોઈ પણ કોઈ પણ આપના પર કોઈ મેસેજાય ટેક્સ્ટ મેસેજ આયા તા એની કોઈ આપના પર ઓટીપી માંગતું હોય તો એ સાવચેતી રાખવાની. એ જો આપણા બેંકમાંથી આવ્યું હશે તો આપણે કાંઈ પેમેન્ટ- કરી શકે છે એવો હસે એના માટે જ આવે બીજા માટે આવે તો આપને તેના માટે સાવચેત થય જવા પડે તે આમ કઈ આપને ટ્રાન્સલેશન નહી કરીને ટેક્સ મેસેજ આવી ગયો કોઈ ફોન કરીને માંગતું હોય કઈ કે તમારે બેલેન્સ આવી ગયું કરતા હોય તો એ સાવચેતી રાખવી જોઈએ. અને બીજું તમે સાઈબર વાળા પૂછ્યું તો તે એના એનાથી ખાસ ધ્યાન રાખવું પડે. કોઈને ઓટીપી નય આપવાની કે કશું તે આપણે પર આપના ફોન પર પાસવર્ડ મૂકવાનું સિક્યોરિટી માટે આમ ઘણી બધી એપ્લિકેશન હોય છે એનો ઉપયોગ કરવાનો. ત
તો મિત્રો, તો તમે કહેલી માહિતી ખુબ જ સરસ અને મને ખુબ જ જાણવાનું મળ્યું તો મિત્રો એવું પ્રસંગ છે જે આના વિશે કેવા માંગુ છું. તો મિત્રો મને સાંભળશો? તો મિત્રો તમને ખબર જ છે કે આ જે ટેકનોલોજી છે જે ડિજિટલ એટલી ટેકનોલોજી ખુબ જ વધી રહી છે હાલના સમયમાં તો ને જે એટલે કે પ્રાચીન કાળ એટલે તમને ખબર જ છે કે આપણા જે વડીલો હતા ને એ વડીલો અજાણ્યા તો હતા જ કોણ એને કોઈ આવી ટેકનોલોજી કે માહિતી વિશે અને શિક્ષ પૂરી રીતે ન હતા એટલે કે તમને કહું કે જે વડીલો હતા એનું જીવન ખુબ જ સંઘર્ષપૂર્ણ તો હતું જ પણ જે આજનું હાલનો યુગ છે ડિજિટલ ટેકનોલોજી એટલે કે ટેકનિકલી વ સ્તુઓનું કારણે આજે જે માનવ જીવન છે જે ખૂબ જ ઝડપી અને સરળ બન્યું છે. ટેકનિકલ સાધનો વડે એક જગ્યાથી બીજી જગ્યાએ પરિવહન કરું પણ ખુબ જ આજે એક જગ્યાથી બીજી જગ્યાએ થી જવાનું તો ખુબ જ સસ્તું અને સરળ બની રહ્યું છે, ને આપણે કેટલીક ઓનલાઈન એપો હોય છે. જેના વડે આપણે માહિતી પણ મળ તી હોય છે ગૂગલ છે પછી ગૂગલ વડે આપણે કોઈ પણ માહિતી. થી મળ મેળવવાનું હોય તો આપણે ટાઈપ કરીએ છીતો તરત જ માહિતી આપણને સમક્ષ આવી જત
હા જે જે જે તમે કેતા છો એ બધું છે જ આપણું જેટલું બધું ટેકનોલોજી આપના જીવનમાં કેટલું બધું અમને આવી ગયું છે. તે તમે કીધું તે પ્રમાણે કીસ્સા હજુ પણ ઘણી બધી ટેકનોલોજી છે તે એમને યુઝ યુઝ કરતાશે ટીવી બધું. છેને ટીવી છે બધી બધા કેમ પણ વાઈફાઈ લગાવીયે સેન્સર. તે વોટ વોટર પંપ હાંડીને બધા ઘણું બધું હમના ના આપના જીવ આપના દૈનિક જી-જીવનમાં બધું આવી ગયું છે. ડે-ડેલી યુઝ કરીએ. ગામનો એટલુ બધુ કે કરી રહ્યા છે. તો તમે મિત્ર જાણતા જ હશો કે, અટે ટેકનોલોજી જમાનો છે તે એ આપણા માટે કેટલું બધું ઉપયોગ છે તો કેટલું કેટલું બધું ઉપયોગી છે. તો મિત્ર તમે આટલો વાર મારા સાથે વાત ચર્ચા કરી એના માટે થેન્કયુ તમા તમારે કઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો.
ની મિત્ર તમે એવું મને સરસ અને ખુબ જ ટૂંક સમયમાં આટલી બધી માહિતી આપી એના માટે હું ખુબ જ આજે મને માહિતી મળી એના માટે હું આજે ખુબ જ આનંદ અને તમારા માહિતીમાં મને ખુબ જ આજે જાણવાનું મળયુ એના માટે હું આભાર માનું છું. અને તમારી સાથે જે તમે એવું જાણવા ન મળે એટલા માટે હું તમને પણ આભાર માનુ છું ને આ ર્ચચા આપણી ખુબ જ સરસ ગઈ. હમ